હલો
હા કેમ છો જય શ્રી કૃષ્ણ હું પણ મજામાં છું જય કૃષ્ણ ઘરે કેમ છે બધું
બીજુ અને હું શું કેતી કે આપ આપ બેંકમાં કેટલી બધી આપણે આપણને પૈસાની સુરક્ષામાં આપણને કેટલી બધી સેવાઓ મળે છે તો લોકોને બેંકની સેવાઓ વિશેની માહિતી નથી તો આપણે આજે કની સેવાઓ અને બચતનુંું મહત્વ એના વિશે વાત કરીશું
હા હા ચોક્કસ અને જો ને બેંક તો બેંકની જે સેવા જ જીવન એક મહત્વપૂર્ ભાગ બની ગયું છે અને બેંક દ્વારા આપ બેંકમાં આપે પૈસા જમા કા તો એનો ઉપાડ કા તો પૈસા ટ્રાન્સફર કો ચેક ડિપોઝિટ પછી એટીએમ છે પછી ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડ પછી ઓનલાઈન બેન્કિંગ જેવી કેટલી બધી સુવિધાઓ આપણે અ મેળવી શકીએ છે ને આજે મોબાઈલ બેંકિંગ અને યુપીઆઈ દ્વારા તો આપણે ઘર બેઠા બેઠા જ સરળતા થી આપણેે પૈસાની લેવડ દેવડ કરી શકીએ છેીએ
બિલકુલ આપણે નાણાકીય સુવિધાઓ સુવિધ નાણાકીય સુવિધા સારી ર આપે લેનદેન કરવા માટે બેંકિંગ સેવાનું મહત્વનુંું સ્થાન છે અને બેંકમાં આપણે મુખ્ય પ્રકારથી સેવિંગ એકાઉન્ટ કરટ એકાઉન્ટ પછી ડિપોઝિટ કરવાનું પછી લોન સેવા એટીએમ
હા હલો હલો તમારો અવાજ નથી આવી રહ્યો હલો હલો હલો તમારો અવાજ નથી આવી રહ્યો હ હલો હલો
હ બોલો અવાજ આવે છે
તમારો અહીં અવાજ નથી આવ્યો હતો હા તમે શું કેતા હતા
હા એટલે બધા આપણે આ પ્રકારની સેવાઓ છે એનો ઉપયોગ કરીને આપડે નાણાકીય અ સુવિધાઓ સારી રીતે લેનદેન કરી શકીએ છે અને આપણે પૈસાની સુરક્ષા માટે એમાં બચતની ટેવ પણ પાડી શકીએ છે
હા એ તો તમે સાચું કીધું આપડે જોયું જશે કે બેંકમાં મેનલી આમ જોય તો ઘણા બધા ટાઈપ્સ ના અકાઉન્ટ હોય છે બટ આપ આપણે મેનલી જોઈએ તો આપણેે ચાર ટાઈપ્સ ના અકાઉન્ટ હોય છે પેલા તો સેવિંગ અકાઉન્ટ કરનટ અકાઉન્ટ પછી રકરિંગ અકાઉન્ટ અને ફિક્સ ડિપોઝિટ આ આ જે ચાર છે તે મેઈન અકાઉન્ટ હોય છે એના પછી બીજા બધા અકાઉન્ટ પણ આવે છે પાછળ જેમ કે ટ્રસ્ટી અકાઉન્ટ જોઈન્ટ અકાઉન્ટ અ એમ કરીને તો પણ આપડે જે મેઈન ચાર અકાઉન્ટ છે તેના વિશે આપણે માહિતી મેળવી જો સેવિંગ અકાઉન્ટ એટલે કે આપણે જે પૈસા દર મહિને ને બચાવીએ તેના આપણેે અગર જો સેવ કરીએ તો આપણે એને સેવિંગ અકાઉન્ટમાં નાખશું હવે રિકરિંગ અકાઉન્ટ એટલે કે જે પર્સન અ આપણે જે ઇન્કમ કમાતું હોય છે કઈપણ અ એના પાસે ઈન્કમ આવતી હોય છે દર મહિને ફિક્સ ઇન્કમ હવે સમજી લો મેં કમાવું છું દસ હજાર
આમ તો દસ હજારમાંથી મારે દર મહિને ત્રણ હજાર મારે એ અ રિકરિંગ ડીપોઝ અ રિકરિંગ અકાઉન્ટમાં ડાયરેક જતા રેહશે કે ત્રણ હજાર મારા હર મહિને સેવ થતા છે બીજા સાત હજાર તે મે એને યુઝ કરી શકો છો અને પછી આપડું આવ્યું ફિક્સ ડિપોઝિટ અગર આપડે પાસે કોઈ મોટી રકમ હોય જેમ કે પચાસ હજાર પછી એક લાખ બે લાખ તો આપડે એને ફિક્સ ડિપોઝિટમાં મૂકી શકીએ છીએ અને આફ્ટર જે એનો ટાઈમ પીરિયડ ખતમ થાય પ પછી આપણને એ પૈસા પાછા મળે છે એ બી આપણા ઇન્ટરેસ્ટ સાથે મળે છે અ ને કરંટ અકાઉ કંરટ અકાઉન્ટ એટલે કે જે આ અ બિઝનેસમેન લોકો છે બિઝનેસ ચલાવે છે તે લોકો કંરટ અકાઉન્ટ કરે છે કા કારણ કે તેમાં કોઈ અ ઇન્ટરેસ્ટ મળતું નથી અને જે તમારા ટ્રાન્ઝેક્શનની લિમિટ હોય છે તે અનલિમિટ મેટ હોય છે એટલે તમે કેટલા બી પૈસા ટ્રાન્સફર એટલે અ નાખી શકો છો ને ટ્રા ટ્રાન્સફર પણ કરી શકો છો. તો એના માટે એના પર કઈ ઇન્ટરેસ્ટ નથી મળતો ત્યારે જ આપણે સેવિંગ અકાઉન્ટસમાં કોઈ લીમીટ હોય છે કે તમે મહિનામાં ખાલી આટલા ટ્રાન સેક્શન કરી શકો છો આટલું જ આપડે તમે ઉપાડ કરી શકો છો. આટલા તમે પૈસા ટ્રાન્સફર કરી શકો છો.
બિલકુલ સાચું કહો છો તમે બેંકિંગ સેવાના લાભથી આપણે પૈસાની સુરક્ષા આ અમ સુરક્ષિત રીતે જમા કરાવી શકીએ છે બચત ખાતા દ્વારા નિયમિત બચત કરવાવાની ટેવ કરી શકીએ છે પછી ઓનલાઈન બેન્કિંગ અને મોબાઈલ બેન્કિંગથી આપણે ઘરે બેસ સીને પૈસાની અ પૈસાનું કામ કામકાજ આપણે અહીથી એક એક જગ્યાથી બીજી જગ્યાએ ટ્રાન્સફર કરવામાં સુવિધાઓ થઈ જાય છે. અને જરૂર પડે ત્યારે લોન અને અન્ય નાણાકીય મદદ પણ મળી શકે. વ્યાજ દ્વારા બચત પણ અમ વધા વધારાની આવક પણ મળી જાય. છે અને ડીજીટલ પેમેન્ટથી સમય અને મહેનત બંને બચે છે અ પેહલા તમને ખબર હશે કે બેંકિંગ માંથી પૈસો કાઢ હ અને જમા કરાવા માટે કેટલી મોટી લાઈનમાં ઉભું રહેવું પડતું હતું પણ હવે ધીરે ધીરે મોબાઈલ બેન્કિંગથી આપણું સમયની પણ બહુ બચત થાય છે. અને એની સાથે સાથે આપણે પૈસાની બચત એ ભવિષ્યની જરૂરત માટે બહુ મદદરૂપ બને છે આપણને કોઈપણ અચાનક આવી જાય કે બાળકોના શિક્ષણ માટે કે આરોગ્ય માટે અથવા કોઈ પણ મોટા સપનાઓ માટે આપણે જો બચાવેલા પૈસાનો ઉપયોગ પણ અ કરી શક કીએ છે જો આપણે નાની નાની બચત કરીએ બેંકમાં અ બેંકિંગ ખાતાના માધ્યમથી તો આપણે થોડી થોડી બચત કરીને એને મોટી રકમ બનાવી શકીએ છે. અને એનો ઉપયોગ કોઈ પણ મોટી જગ્યા ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે પણ આપણેે ઉપયોગી થઈ રહેશે આથી આપણે આથી આપણે આવકમાંથી થોડો ભાગ નિયમિત રીતે બચાવવા ની ટેવ જરૂરથી પાડવી જોઈએ ને યોગ્ય રીતે બેંક કિંગ સેવાઓનો ઉપયોગ કરીને ને આપણે પ્રગતિ માટે પણ બહુ જ અ મદદરૂપ થઈ શકે છે.
હા એ તો તમે સાચું કીધું અને જો ને ખેડૂતો પછી વિદ્યાર્થીઓ વેપારીઓ અને નાના ઉદ્યોગકારો ને પણ બેન્ક વિવિધ પ્રકારની લોન આપે છે આ લોકો અ જેના કારણે તેઓ પોતાનું વિકાસ કરી શકે છે અને સરકાર તો ઘણી બધી યોજનાઓ અને સબસીિડી પણ સીધી બેંક ના ખાતા માં જમા થાય છે
બિલકુલ તમે સાચું કહો છો અને બિઝનેસ માટે આ ખુબ જ મહત્વનું છે કોઈ પણ વ્યવસાય શરૂ કરવા અને આગળ વધારવામાં માટે બેંકિંગ સેવાનો ઉપયોગ બહ જ મદદરૂપ બને છે આપણે બિઝનેસ ખાતું બેંક આપે જોઈએ તો બેંકિંગ સેવાઓ બિઝનેસ માટે એટલા બધા લાભો કરતા આપણને સેવાઓ મળે જે બ ખાતું પછી લોન સુવિધાિિટલ પેમેન્ટ ઓનલાન બચત અને આયોજન વેપારનો રેકોર્ડ આ બધી જ વસ્તુ આપણે બેંકમાં મૂકીને બેક બેંકની જે બિઝનેસ માટે ચલાવવા માટે યોગ્ય રી નાણાકીય આયોજન અને બેન્કિંગ સેવાઓનો સમજદારીથી ઉપયોગ કરી શકીએ છે
હા એ તો તમે સાચું કીધું અને બેંકિંગ સેવાઓથી સમય અને મહેનત બંનેની પ થાય છે રોકડ પેસા સાથે રાખવાની જરૂર ઓછી રહે છે તેથી ચોરી થવાનું અને નુકસાન ન જોખમ પણ આપણું ઘટે છે અને ડિજિટલ બેન્કિંગના કારણે વ્યવહારો વધુ ઝડપી અને પારદર્શક બન્યા છે જો કે ઓનલાઈન બેંક બેન્કિંગ નોો ઉપયોગ કરતી વખતે આપણે એકદમ બહુ સાચવીથી જ આમ રાખવી જોઈએ જેમકે આપડે એ બેંક થી આવેલા કોઈ ઓટીપી પછી પાસવર્ડ અને બેંક બેંકની વ્યક્તિગત માહિતી આપણે કોઈ અજાણ્યા વ્યક્તિને શેર ન કરવી જોઈએ
બિલકુલ સાચી વાત કીધી આપડે બેંકિંગ સુરક્ષા માટે આ બધી વસ્તુ નું ધ્યાન રાખવું જોઈએ જેમ કે તમે કીધું ઓટીપી કોઈનાથી શેર નહીં કરવો જોઈએ એટીએમ પિન છે એનો પાસવર્ડ કોઈના સાથે શેર નહી કરવો જોઈએ પછી જે કોઈ અજાણ્યા લિંકથી કોઈ પણ મેસેજ આવે તો એનાથી પણ આપણને સાવધાન જોઈએ એનામાં આપ કોઈ પણ પર્સનલ માહિતી કે બેંથી જોડાયેલી નલ જોઈ પછી ઓનલાઈન બેન્કિંગ માટે મજબૂત રાખવો જોઈએ જેને જેના જેનું કોઈ પણ સાયબર અપરાધી હોય છે, એ લોકો કોઈ પણ એનો ઉપયોગ ન કરી શકે સત્તાવાર બેંકની એપ અને બેંક સાઈટ ઉપર જ ઉપયોગ કરવો જોઈએ. આપને જે પણ પાસવર્ડ હોય એ બેંકથી જે વેબસાઇટ હોય એના પર જ ઉપયોગ કરવો જોઈએ અને એટીએમ પર પૈસા તી વખતે પણ આપણને આસપાસનું ધ્યાન રાખવું જોઈએ કારણ કે બધી જ જગ્યાએ આજકાલ સીસી વી કેમેરા હોય છે, તો સીસીટીવી કેમેરામાં પણ આપડ પાસવર્ડ ન થઈ જાય એનું વિશેષ કરીને ખ્યાલ રાખવો જોઈએ આટલી બધી સુરક્ષાનો. ખ્યાલ રાખીએ તો જ આપણે સુરક્ષિત બેંકિંગ નો ઉપયોગ આપણા સુરક્ષા. માટે બનાવી શકીએ છે, કરી
હા એ તો તમે સાચું કીધું અમાં તો જ કહી શકાય કે બેંકિંગ સેવા. અને દેશના આર્થિક વિકાસ માટે ખૂબ મહત્વની. ની ભૂમિકા ભજવે છે, અને દરેક નાગરિકે બેંકિંગે યોગ્ય અને સુરક્ષિત ઉપયોગ કરવો જોઈએ જેમ આપણે કીધું કે કોઈને પાસવર્ડ કઈ શેર ન કરવા એ બધું આપડે એકદમ સાચવેતી રાખવું જોઈએ.
બિલકુલ બિલકુલ સાચું કહો છો તમે આ તમારાથી પણ માહિતી મેળવી બેંક વિશે તો બહ જ સારું લાગ્યું બહુ બધી જાણકારી એવી પણ હતી જે હું નથીતી જાણતી તો એનાથી એની પણ મને જાણ. થઈ તો એના બદલ આભાર.
આભાર.